હેલો.
હા તમે કેમ છો?
હેલો.
હલો. હલો અવાજ નહી આવે કે
હેલો.
હા, હલો.
હલો.
અવાજ નહી આવેયા કઈ. હલો મજામાં તમે કેમ છો? હલો.
હા બોલ અવાજ આવે છે.
હા મારી અવાજ જતી છે.
અવાજ નહી આવતો
મેં ગેલેરીમાં બેસલી છું. તે પણ બ નહી આવે ગેલેરીમાં બેસલી છું.
હું પણ ગેલેરી માં જ બેસેલી છું.
હ અવાજ કેમ નહી આવે તો ક્યારથી હું હલો હલો બોલું.
બ ધીમું આવે છે.
પતા નહીં એવું કે એવું થઈ ગયા હું જોર જોર થી બોલું તમને ખબર
હલો.
હલો.
બોલ શું કરે છે.
કાયની મે મેહેંદી લગાવે
મહેંદી લગાવી છે.
હાં.
મને પણ લગાવડને
હા.
હા મારા હાથમાં પણ લગાવી દે બહુ દિવસ
ઓકે એક દિવસ આવું તો તમને બી લગાવી દઉં.
તું ક્યારથી આવીએ છે એક દિવસ એક દિવસ કરતી જ ર રહે છે.
હ અરે મારી નાની આવી છે ને મારી નાની આવી મારી નાની આવી છે ને એટલે હું ઘરથી નહી નીકળું.
એ હા નાની પણ જોવા પડે છે ને
હા એટલે જ મારી મમ્મી એ જોબ જાય છે ને એટલે
હા તારી મમ્મી જોબ કરે ને
હા એટલે જ તો કેટલે એ મસ્ત ખાઈ ગઈમી કાઈ
હા તો નની મેં ધ્યાન આપ
હા.
હરે બતા કોલેજ ગેલી આજે.
કાલે તો મારી મમ્મી જ રજા હશે તો કાલે આવ.
હા કાલે આવજે. અહીંયા પાર્ટી કરીશ આપડે.
હા. હમ ખાવા માટે શું બનાવજો મારા માટે.
આજે કોલેજ ગેલી હતી.
નહી નહી આજે ન ગેલી કાલે પણવી નહી
આજે નહી ગલી હતી.
નહી.
મારી બેને તો ગેલી હતી અને દસ વાગ્યા આવી ગઈ હતી.
હા એટલે હા આજે છે ને પ્રોગ્રામ હતું કુછ
ના આજ ની ગયી
આજે આજે કોલેજમાં ક પ્રોગ્રામ હતો.
તારું અવાજ એકદમ ની આવે છે.
આજે કોલેજમાં છે ને આજે પ્રોગ્રામ હતા ફંક્શન હતો આજે
હા હા એક વાત કતી હતી ફંક્શન હતો.
મોનસૂન ના કછ ફંક્કશન હોતા નહી મેં નહી કર્યા મારી ફ્રેન્ડ
હા મારી બેન પણ નની અટેન્ડ કરીએ તો આવી ગઈ.
એમાં હું કરવાનું એ ખાલી મોનસૂનમાં રીલ બનવાનું ફોટો શૂટ કરવાનું એવું બધું હતું.
એવીીજ થાય ને કોલેજમાં તો બહ બધા ફંક્શન થું આ ને.
હમણાં બી આશે ને રક્ષાબંધનમાં રાખી બનાવવા માટે.
હા અચછા બનના ફેસ્ટિવલ તો શરૂઆત થાય છે.
હા. તમે શું કરતા હતા.
હા.
તમે શું કરતા હતા.
મેં તો એમાં જ નહાઈ ધોઈ ને બેસીલી છું. મેં સોચ્યું ચાલ ત્યારે તને કોલ કરીશ.
હા.
કાલે આવેલી હતી તો ત ત ગેલી હતી શું થયું તારું ભાઈનું.
અરે મારા ભાઈ ને નહી જોતા હતા એના ફ્રેન્ડ ના જોતા હતા.
એ એને ફ્રેન્ડ જોતા હતા સુું શું આ માટે મતલબ.
આ અનેને એક્ઝામ આપડના છે એટલે પછી કહુ. સંસ્કૃતના સંસ્કૃત ના ના એક્ઝામ આવવાના છે એટલે એ માગ્યું. હા.
હા.
મને એવું એવું લાગ્યું કે મારા ભાઈને હું જોવા માટે જઈએ છુ. પર એ બોલ્યું મને બોલ્યું કે મને મારા માટે નહીં જોયું મારા ફ્રેન્ડ માટે જોયું.
તારો અવાજ જ નહી આવે યાર.
હાલો.
હા આવે છે આવાજ.
હા.
બોલ.
યાર મારો મારો ફોન ખરાબ છે એટલે નહીં અવાજ આવે ત.
ફોન બધી કાન નને યાર ક્યારે બદલશે તું ફોન. એ માય પણ લઈ લે. અત્યારે તો કેટલું નવું નવું ફોન નીકળ્યું છે.
હા ખબર છે પહેવી જોઈએ ને
હા.
પયાભી પૈસા બી તો જોઈએ ને.
હા પૈસા પણ જુવે છે.
મારે છે ને એક પિમ્પલ થઈ ગયા છે. માથોમાં પિમ્પલ થઇ ગયા છે પિમ્પલ
ની આવાજ આવે યાર.
હલો.
હા આવે
કોણું હુ કરે.
જમવાવામાં શું બનેલું.
મેં સબ્જી ચાવલ.
કેવાલની.
સબ્જી ચાવલ તમે? સબ્જી.
હા મારે તો સવારે અ મનેલું હતત
હમ. હમણાં વરસાદ થયા હતા ને. હલો. હલો. હલો. હલો.